હા કેમ છો
બસ મજામાં તમે કેમ છો
મેં બી મજામાં
હમ જમી લીધા હા જમી લીધા મેમે
હમ મેં બી જમી લીધું જસ્ત જઈમી હમણાં
શું કરતા હતા
બસ આ ક નને આ બેસી હતી ફોન જોતી હતી તમે શું કરો
બસ હમ્ી બેઠે છ
હમ આજકાલ જોવો છોકરા લોકોને ફોન ની એટલી લત લાગી ગઈ છે
હા સાચી વાત એટલા બધા છોકરાઓને વેતી છે ને એના છોકરા હોય ને તો આપણે ફોન નહીં આપ ફોનથી જ બધા છોકરા બગડી જાય ને.
હા એજ તો આજકાલના છોકરાઓ નાના નાના છોકરાઓ એ લોકોને ફોન જુએ અને પછી ફોન વાપરે ફોન થી જ એ લોકોની આદત ખરાબ થાય એટલે ફોન આપવા આપવા જ ના જોયો
હવે તો સાત પાંચ છ વર્ષનોો છોકરો ભી હવે તો ફોન ઉપર જોઈને કે કેટલો બધો કરતો હોવે
હા આજકાલ નાના નાના છોકરા હોય એ લોકો મા બાપ શું કરે પછી યુટ્યુબ લગાવીને આપી દે એટલે રડતા હોય એટલે યુટ્યુબ ખોલીને આપી દે એટલે છોકરા લોકો આવી રીતે જ બગડે છે. છોકરા લોકોને ફોન આપવાના જ આપવાના જ હા.
છોકરોને ફોન આપે એટલે છોકરા પાસે બે
હા એટલે એનાથી એ લોકોને આંખ પણ ખરાબ થાય છે અને એ એમનું માનસિક સ્થિતિ પણ ખરાબ. ફોન નહી આપો જોયએ છોકરા લોકોને.
એટલું બધું ખબર ના પડે કે આપણ છોકરો શું દેખએ મોબાઈલમાં આ બધું. મોબાઈલમાં તો હવે કેટલું બધું આવે.
આજકાલ ફોન આજકાલ એ ઇન્સ્ટાગ્રામને બધું સારું થોડી કેહેવાય છોકરા લોકો વાપરે ઇન્સ્ટાગ્રામ વાપરે એ વાપરે પછી બગડે એનાથી.
હાચી વાત હૈ. એનાથી બધા છોકરા બગડે આપણે ઈન્સ્ટાગ્રામ ઉપર તો કેટલું બધું આવે.
હા એજ તો પછી આઈડી બનાવેને પછી લોકો જોડે વાતો કરે પછી એમ જ ફસાય છે છોકરા લોકો. એના કરતા વાત એ છોકરા લોકોને છે ને અઢાર વર્ષ પેલા ફોન આપો જ નહી જોઈએ.
હાચી વાત છોકરા ભણવામાં ધ્યાન થોડી હો મોબાઈલમાં લપ લાગી જાય ને છોકરા ને.
તમારો અવાજ બહુ ધીમે આવે છે.
એવુંવે .
હા આવ તું છે.
હવે આવે. છોકરોને આપણેને ફોન આપો ને તો પછને લત લાગી જાયને તો આખ દિવ પડે નહી હોયયા નવ વજ.
હા પછી ભણવામાં એ લોકો ન ધ્યાન ના હોય પછી આખો દિવસ એમને ફોન જ જોએ. ફોન નહીં આપે ને તો ચીડચીડ કરે એટલે એ લોકોને પહેલાથી જ સ્ટ્રિક જ રહેવાનુંને ફોન આપવાનું જ નહી કોલેજમાં આવે ને અઢાર વર્ષ પછી એ લોકોને ફોન આપ. આપ એવી જે મતલબ અ એ એમના પર ધ્યાન રાખવાનું કે શું કરે છે અને શું નહીં કરે છે કેમ કે આજકાલ ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં આટલું બધું બગડી ગયું છે ને એ છોકરા લોકોને બંગાડી દેય. હમ્મ છોકરા લોકો ફોન જોઈ જોઈને મા બાપ થી દૂર થતા જાય છે. એ ને એ જ લાગે છે કે ફોનમાં જ એમની દુનિયા છે.
હા સાચી વાત હા તમારી વાત છે જ એકદમ રાઈટ છે.
હમ્મ.
મને એવ ખબર પડે કે ફોન તો ફોન ઉપર બધા મા બાપ ને બધા ફોનમાં છું હોય જે બધા ઘુસી જાય ફોન મેં આપણે ભણવા ભણવાનું કે તો ભણવાનું દિમાગ નહી હોવે.
હા.
સાચી વાત.
એ ફોન આપો નહી હવે નાના છોક છોકરાઓ એ લોકોને જરા પણ ફોન નહીં આપવો જોઈએ એ લોકો આખો મા બાપ શું કરે છે એટલે રડતું હોય કે હેરાન કરતું હોય તો ફોન આપી દે પછી એની આંખો ખરાબ થાય છે એનથી. અને એ પછી બીજી બધી વસ્તુ જોઈને ઊંધું ઊંધું શીખે છે એમનું માઇન્ડ ખરાબ થાય છે એટલે આપણને આપું જ નહી જોઈએ
સાચી વાત છે ફોન ઉપર જોયું જોઈ ને બધા છોકરા શીખે ને નાના નાના છોકરાઓ જો તમે ગમે છોકરાને જોઈ લો ફોન લઈને જ બેઠો હો હા
પછી રડે છોકરા લોકોને તો નહી આપતી ફોન.
સાચી વાત મારી એવું છે મારે કો એમ લે અડધો કલાક કલાક ભલે આખા દિવસ નહી લેતો.
હા નહી અ થોડીક વાર ફોન પણ એમ ધ્યાન રાખવાનું કે શું કરે છે. કરે છે.
સાાચી વાત સાાચી વાત હ આપે જોઈએ કે ઘડીક વાર કલાક બે કલાક રમતા હોય કલાક બરી દઈ તો બી નહી આવે ઘરા છોકરા દેતા ઘુસી જાય ને અંદર જોવાનું મળે ને બધું ફોન મીઓને. ને પછી શું બણો બણાવ અમે ભણવા માટે લઈએ એવું કરે.
હા ભણવાનું બહનું કરી ને પછી ફોન લઈને પછી ભણે ને બીજું વસ્તુ જોઈ
હાચી વાત આપણા જેવા હોય તો આ દઈ દે કે લે પછી છોકરો ગમે થોડો ભણે તો લે આપી દો
હા એજ ને કેમકે આજકાલ સ્કૂલમાં પણ શું કર્યું છે ઓનલાઈન ચાલુ કરી દીધું છે. એટલે બધું ઓનલાઈન જ મોકલે એ લોકોને એટલે એ લોકોને ફોન આપો જ પડે એ લોકો એટલે સ્કૂલની બી ગલતી છે કે તમારે ઓનલાઈન ને બધું નઈ કરવું જોઈએ
સાાચી વાત છે હા હા
હા એમ ફોન ના ફાયદા પણ છે કે જે છોકરા લોકો બિચાર જે ટ્યુશન ની ફીસ ટ્યુશન અફોર્ડ નહી સકતા હોય એ લોકો યુટ્યુબ પરથી જોઈને શીખ છે ભણે છે પણ એ સારું છે પણ એના નુકસાન પણ બહુ છે.
એના આમ એક પ્રકાર કે તો સારું છે એક પ્રકાર કે તો આમ
હા બંનેવ છે નુકસાન પણ છે ને ફાયદા પણ છે. પણ આપણને વાપરવા આપણ નુ એ મા બાપનું કામ છે બચ્ચા લોકોને કેવી રીતે સમજાવવાના ને એ લોકોને બરાબર માર્ગદર્શક આપ વું જોઈએ કે ફોન કેવી રીતે યુઝ કરવો અને શું કરવો
હાચી વાત હૈ.
હમ
તો છોકરા આપણ તો કેયકે ઘડી ક વાર લે મા હોમવર્ક કરીએ આપણને ખબર નહી હોમવર્ક કરે કે ઇન્સ્ટાગ્રામ ચલાવીએ
હા એજ તો ઇન્સ્ટાગ્રામ પર પછી બધું એ અ અજાન લોકો જોડે વાતો કરે ફોટા મૂકે પછી કેવા કેવા લોકો હોયા આપણને શું ખબર મિસયુઝ આજકાલ છોકરી લોકોનું કેટલું થતું છે. ઓનલાઈન આપડે જોઈએ જ છે ઓનલાઈન છોકરી લોકો ના ફોટા મિસયુઝ થાય છે બધા છોકરા લોકો બ્લેકમેલ કરે છે છોકરી લોકોની બુદ્ધિ નહ હોતી એ લોકો અંજાન છોકરા જોડે વાતો કરે ફોટા મોકલે એ લોકોને પછી એ લોકો મિસયુઝ કરે છે એટલે
સાાચી વાત છે સાાચી વાત તમારી બહુ સરસ સાચી સાચી વાત કે મને બહુ સર લાગે તમારી વાત ના ના ના હવે નાના છોકરાઓ હોય ને તો આપણે પહેલાંથી જ ફોન નહીં આપીએને તો નહીં માંગે આપણે આદતથી છોકરાને એવી પાડીએ ને દેખો પહેલાં છોકરા ટીવી જોતા તો હમે તો ટીવીને કોઈ નામેહી લેતા
પેલા પેલા છોકરા લોકો શું કરતા ટીવી જો તા તેને બારે બાર હા નહી પેલા શું કરતા ટીવી જોતા બહાર રમવા જતા આપડણે નાના હતા ત્યારે આપણેે તો ફોન લેતા જ નહીં આપણે ફોન શું છે, હ આપ કેટલા મસ્ત બધા ફ્રેન્ડ લોકો ભેગા થઈને રમતા પકડા પકડી છુપાછુપી કેટલી મજા આવતી આપણને પણ આજકાલ ના છોકરા લોકો બહાર રમવા નહી જતા એ લોકો ફોનમાં જ એ બધું રમે
સાચી વાત એ તો બધું ફોન ફોન ઉપર બધું મળી ગય ને તો કે મુંબાઈ
હમ્મ એમને ફોનમાં જ એમને દુનિયા દેખાય છે એ બીજું
હાચી વાત કઈ રીતે અમારે બધું. તો આપણે ફોન પર આવે ફોન પર આવે સ્કૂલ મથી પૂરો હોમવર્ક ફોન પર આવે તો આપણે
ફોનમાં શું કરે છે મા બાપ આખો દિવસ તો છોકરા લોકો નુ ધ્યાન નહી રાખી શકે ને
સાચી વાત હૈ.
હમ પછી બધું નવું નવું જોઈએ ઓનલાઈન ઓનલાઈન પછી એનાથી નવું વસ્તુ તો જોઈ બધું નવું નવું જોઈ પછી એ જીત કર કે મને આજુએ આજુએ એજ એના એનાથી એમનું માઈન્ડ ડિસ્ટ્રેક્ટ થાય છે.
હાચી વાત તમારી આ ફોનમાં તો બેલું કેટલું બધું દુનિયાનું આવે.
હા.
કેટલી બધી આમ ઓમ રીલ સારી બી આવે ઓર નુકસાન કરે બી.
નુકસાન ભી આવે તો એજ. તો આપણને એ તો એ લોકોને સમ સમજાવવું પડે એ લોકોને કે છો કાલે તમારી માટે સારું નહીં હમણાં તમારી ઉંમર નથી.
લેકિન અમે આપણે અમે એવું એવું જ છે કે બધું અને ફોન ઉપર છે અને ઓનલાઈન પર બધું મૂકે. મેસેજ જાવે તો ભી બધું વધુ મોબાઈલનો ઉપપરું ઓનલા ઓ ઓ ઉપ ઓનલા ઉપરરો થયો.
હા સ્કૂલ વાલોની ભી ગલતી છે કે બધું એ લોકો આટલું ઓનલાઈન ને બધું નહી કરવું જોઈએ.
સાચી વાત એ બ ત્યારે એ બી શું કરે આપણે હવે આપણે ક દવે બી તો ક કરતા હશે ને કે એની ઉપરથી ઓર્ડર હોય ને પ્રિન્સિપલ નો બીજો
હા એજ એ છોકરા લોકો ને એ સમજવા આજકલ કઈ કહેવાય પણ નહી વધારે કહેવા જઈએ તો પછી એ લોકો મોઢા ચાડે હા આપણાના ટાઈમ પર ફોન હતા જ નહી આપણને ખબર જ નહી હતું કે ફોન શું થાય.
તો આપણે ખબર નહીં કે ફોન પર કે શું શું જોવાનું હોય શું ઇન્સ્ટાગ્રામ હોવે વોટ્સએપ શું હતું હવે આપને શું ખબર હતી.
કેટલી સારી હતી આપણે ફ્રેન્ડનો એ લોકો જોડે મળતા વાતો કરતા રમતા હા ને આજકાલ શું છે છોકરા લોકો બહાર રમવા પણ નહી જતા એટલે એ લોગ એક્ટિવ પણ નહી હોય એમના પગ દુખે હાથ દુખે આપણે નાના હતા ત્યારે કેટલા રમતા આપણને કઈ પણ નહી થતું આપણે તંદુરસ્ત રહે.
તો પેલો ખાવાનું ભી બધું એવું ખાવાનું ભી પેલું એવું ખાત નું પેલું મિલતું તો ને. હવે તો બધું બધું શાક-સબ્ઝી બધું દવાઈનું સીટકેલુ મળે.
હા ભાઈ.
ગમે તેને આપ દવાઈ ઈન્જેક્શન એવું લગાઇ લગાઇ ને બધું પકાવે.
હમ્મ.
હા હે કે નહી એના માટે એને બી બીમાર બી વધારે થાય હવે લોક પેમા પહેલાં બીમાર બી નહીં થતા.
હમ્મ એટલે ફોન ને છોકરા લોકોને આપવો જ નહિ હોઈએ.
હાચી વાત તમારી.
હમ્મ ઠીક છે. બાકી શું કરો છો?
બસ બાકી કશું નહી આ છોકરો હોમવર્ક કરે છે.
હ કરાવો કરાવો મે ભી હમણાં સુવાની તૈયારી કરુ.
હાચી વાત અમારે મોબાઈલ બધું ઓન હવે તમારે શું વાત કરું મોબાઈલ મોબાઈલ લઈને જ હોમવર્ક કરે. કે અમારે તો સર બધું ઓનલાઈન જ મૂક્યું હોય
હા પણ તમારે છે ને ધ્યાન રાખવાનું કે શું કરે છે ફોનમાં બાજુમાં બેસીને હોમવર્ક કરાઈ દેવાનું કે શું કરે છે.
અમે આપે કેટલી દિવસ ધ્યાન રાખીએ તો ભી કરે શું કરી પ આલવું જ પડે ફોન આપને.
હમ્મ એ તો છે જ.
તોહ બસ.
કઈનઈ ધ્યાન
લેકીન અમે આપણે અને જે રૂલ્સ એવો થયો હોય કે બધું ઓનલાઈન પર આવે. ક્લાસનો બધું હોમવર્ક ગમે તેના સંસાર આવે તો બી બધું એને મોબાઈલ ઉપર જ આવે. એકબીજાની ખબર હોવે તો બી આપને જોઈએ કે ફોન ઉપર જોઈએ ખબર આઈએ હે કે નહી? એ બહાર જવાની જરૂરત જ ને બધું ફોન ઉપર આઈ જાય ને.
બધું ફોન પર આવી જ જાય છે.
હમ હમ.
હમ ચાલો તો હવે મે પણ સુવાની તૈયારી કરું મળીએ પછી ચાલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.